હલો
હેલો
હલો
હા
હલો
હા
જય શ્રી કૃષ્ણ
હલો
હલ હલો
હા બોલો
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણા
સુ કરો સો.
કેમ ના બેટી છું. તમે શું કરો છો.
શુક્ર
બેઠી હું
બેઠા છો શું કેમ છો મજામાં
હા
સારું ઓર ક્યાં સ ઘેરેએ મુ કઈ નઈ કરું છું.
ઠીક છે તમારો દીકરો ફોન કરીને બાત તો કર કોની રહેયોની ફોન કર્યો તો
એનું કામ શું સે. એને જે જો મૂડમાં થાય જો મન થાય એને ફોન કરવાનો
ફોન કરે ને બોલે કાટું કાટું
હમ બોલે કે કબ કરું વાત નહી કરતો હ ઓર શું કરો છો તમે.
કઈ ના બેઠી હું ખાવાનું બડાવા બેલ.
ખાવાનું બનાવાનું.
હે.
બનાયે દિધું બનાવાનું છે.
ની બનાડ નુ હૈ. હલો. હા.
શું બણવાનું
દેખા કેમ બડાવા.
ખબર નહિ શું બનાવવાનું.
રોટલી તો બનાની હે પત્તુ છે. પ્રસાદ કેમ બનાાવવા.
શાક નહી ખબર કે શું ભણાવવાનું.
હમ.
ઠીક હા ઠીક છે બસ કાઈ નહીં હ જો.
ઠીક છે.
કોણ બોલે છે તમારા વડે.
મારે વડે તો બીટ્ટું બોલે.
ઓ બીટ્ટ બોલશે નહિ તમારે ઘેરે આવશે. રમવા માટે.
હા
આ
ખાવાનું લઈને આવ્યું ને દુકાન સુધ તો બતાવવાને આવ્યુ હ પેપ્સી લેના આવ્યો
વક્ચ લેના આવ
એક રૂપિયા મળલી હ
મ નહી લાગ્યુ.
કેમ
આમ કેવ તમારા માટે નઈ લાવ્યુ.
નહી
એને બેન ક્યાં છે.
બેન કં દોયાકે લયા. બેન કેમ ધોયા કે લયા દોહી ભતામાંને આયા
અચ્છા બે બધ માટે
હમ્મ
એને મમ ગર છે.
અને મમ્મી તો ગેરસ સિલાઈ કરે છે.
હમ સિલાઈ આવશે ને બઉ હમ્મ બલેગ દરા
હા
હ
ઓર
બસ ફાઈનલી આપ.
તમારે ખાવાનું બનાવી લીધુ.
હ બણાવશે હજુ
ઠીક છે.
પૂજા પ એ તો એને મામાને ક જાય છે.
દીરી ટેક ક કરે છે.
હલો હલો
હલો
બુજબ તને મામાાને ગ જાય જાય. હમ આમ એને ફોન કીધું તો આમ કેવ પૂછા બેન તો એમા
હા
પેલા મે સવારને ફોન કધું ના તો મે બોલે કે હું બમાને ઘેર જઉ છુ, મે બો તમારે હ તો ત બોલો હું માસીને કી ચ આવ છુ, માસી ને ગીથી પછી ત્યાં જાય છે. હા એને મમ્મી અત્યારે ગયા છે.
હા
પેલા એના બેન
ઓર તમારી દીકરી કેમ કરે છે.
ઠીક છે.
મારે કઈ ન કરવાનું ત્યાં હું ફ્રી સુધી ત્યાં કોલ કરવાનું મારે
કોલ કરેગા તો બડે બી જમનક બોલી
હા બીજા બોલશે એને
ત્રણ ચાર કોલ બાકી છે હજુ મારે
એકદીન એકદીન મેં કોલ કર્યો ને
એને એ મતલબ કે રેસ્પેક્ટ ખરાબ હોય ને બસ કઈ નહી આ જુઓ તમે તમારે તે જો તમારો ફોન નહી આવ્યો કેટલા દિવસ
આજમાં બિટ્ટુને સ્કૂલ લેસન છોડવાના ગયા
શું હા? હલો
હલો
શું બોલો છો?
એ બોલે શું કે બીટ્ટુને લેસન છોડવાને ગયા થા નહી તો ઈરા થા તબ તમારી નાની દીખ્યા થા તો વટે રુકીન ભાભી મલવાને ગયા થા
અચ્છા કેમ બીમાર થાય છે?
નહીં
અચ્છા
હમ
છોકરી
બારે બેટા થા કેમ કામ કર રહ્યા
હ હ
હમ
બે મામિયા જોયા કે નઈ જોયા?
નહી. મામિયા તો દૂસરી તરફ રહેવે ને
હમ બીજી બાજુ રેવશે ને એને લીધે
હમ
હા હમ
તમારી દીકરી રોવાનું કામ કરે છે. હલો
હા હલો ઠીક છે મુ કઉ હુંન આ શોકરી રોગસે
હલો.